એ
હાલો
હા કેમ છો હલો
હા હલો
હા બોલો
અવાજ આવે છે મારો
હા હા આવે છે તમને આવે છે મારો અવાજ
હા કઈ નઈ બોલો બોલો કેમ છો
બસ મજામાં તમે કેમ છો તબિયત પાણી બરાબર છે ને
હા એકદમ સરસ બોલો
હા કઈ નહી આતો હમણાં બેઠી હતી તો વિચારીતી હતી કે શું માણસના જીવનમાં પૈસા આવે તો પૈસા એ માણસને બદલી નાખે છે. કારણ કે આપણે જોતા હોય છે કે આજકાલ ઘણા લોકો એવી ફરિયાદ કરતા હોય છે કે એની પાસે તો હવે વધારે પૈસા આવી ગયા એટલે અમને યાદ નથી કરતા તો આપણે એમ જોઈએ તો પૈસા તો જીવનની મહત્ત્વપૂર્ણ જરૂરિયાત છે અને તેના વગર આજના જી આજના સમયમાં જીવન જીવવું મુશ્કેલ પણ છે. ઘણી વાર એવું કેહેવાય કે પૈસા માણસને બદલી નાખે છે. તો શું આ વાત સાચી છે કે પછી પૈસા માત્ર વ્યક્તિનું અશલી સ્વભાવ બહાર લાવે છે.
હા એ તો તમે ઘણો સારો પ્રશ્ન છે આજના સમયમાં પૈસા એ જીવનની મહત્વપૂર્ણ જરૂરિયાત બની જાય છે. ખોરાક કપડા રહેઠાણ શિક્ષણ આરોગ્ય અને અન્ય એવી ઘણી જરૂરિયાતો પૂરી કરવા માટે આપણે પૈસાની જરૂર પડતી હોય છે.
હા એ તો તમે ખૂબ જ સાચી વાત કીધી એટલે કે અ પૈસા એ માણસનો સ્વભાવ બનાવતા નથી પરંતુ ઘણી વાર- તેનો સાચો સ્વભાવ સામે લાવતા હોય છે.
હા એ તો સાચી વાત છે અને એ પૈસા જીવનનું સાધન નથી એ આપણા જીવનનું સાધન છે. જીવનનુ લક્ષ્ય નથી. પૈસા આપણને સારી સુવિધાઓ પૂરી પાડતું હોય છે. આપણને ગરમી માં ગરીબીમાંથી બહાર આવવા અને પોતાના સપના સાકાર કરવા માટે પૈસા જરૂરી છે. એથી પૈસા ને ખરાબ તો આપણે ના કહી શકીએ.
હા એ તો તમે સાચી વાત કીધી અને પૈસા એ માણસને આમ એની જીવનશૈ શૈલી બદલાય છે સારી સુવિધાઓ મળે છે ને રહેઠાણ શિક્ષણ અને જીવનનું સ્તર સુધરે છે આત્મવિશ્વાસ એનો વધી જતો હોય છે કે આર્થિક સુરક્ષા હોય તો કોઈપણ વ્યક્તિ વધુ નિશ્ચિત રહેતું હોય છે અને જો માણસ વધુ નિશ્ચિત રહેશે કોઈ પણ વ્યક્તિ તો એનો આત્મવિશ્વાસ વધશે જ અને વિચાર શ્રેણીમાં ફેરફાર આવા લાગે કેટલાક લોકો વધુ જવાબદાર બને છે અને કેટલાક લોકો જે છે અહંકાર અથવા દેખાડામાં પણ આવી શકે છે એટલે પૈસા એ માણસને આ બધા રીતે તો બદલી શકે છે.
હા એ તો સાચી વાત કીધી અને ઘણા લોકો લોકો એમ માને છે કે પૈસા મળ્યા પછી માણસમાં અહંકાર સ્વાર્થ અને દેખાડો આવી જતો પણ હકીકતમાં તો પૈસા માણસને બદલતા નથી પૈસા માણસ સાચો સ્વભાવ બહાર લાવતા હોય છે જો વ્યક્તિ પહેલેથી જ વિનમ્ર હોય તો પૈસા આવ્યા પછી પણ તે વિનમ્ર જ રહેતો હોય છે અહંકાર હોય તો પૈસા તેને વધુ સ્પષ્ટ કરી દે છે.
હા એ તો તમે ખુબ જ સાચી વાત કરી અને પૈસા જે છે એ એના અમુક સકારાત્મક પ્રભાવ પણ છે કે પૈસાથી આપણા પરિવારને સારું જીવન આપ આપી શકીએ શિક્ષણ અને આરોગ્યમાં રોકાણ કરી શકીએ જરૂરિયાત જે છે એમની મદદ કરી શકે અને પોતાના સપના પણ પૂરા કરી શકે પરંતુ હવે એની સાથે સાથે પૈસાના એટલા જ નકારાત્મક પ્રભાવ પણ છે જેમ કે કેટલાક લોકો સંબંધો કરતા પૈસાને મહત્વ આપવા લાગે છે લોભ અને સ્વાર્થ વધી શકે છે અને અહંકાર આવી શકે છે એટલે માનસિક શાંતિ ગુમાવી શકે છે જો માત્ર પૈસા પાછળ જ દોડે
હા એ તો તમે ઘણી અ સાચી વાત કીધી અને પૈસાની સકારાત્મક અસર પણ છે જો પૈ સા નો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે જીવનમાં અનેક સારા પરિવર્તન લાવી શકે છે. આપડે સારું શિક્ષણ મેળવી શકીએ છેએ ઉત્તમ સારવાર આપણને મળી શકે છે. પરિવાર નું જીવન ધોરણ આપણે સુધારી શકીએ છે. જરૂરિયાતમંદ લોકોને આપણે મદદ કરી શકીએ સીએ. નવા વ્યવસાય અને રોજગારી ઉભી કરી શકાય છે અને સમાજના વિકાસમાં પોતાનું યોગદાન પણ આપી શકે છેીએ એટલે પૈસા સારા કાર્ય ન શક્તિશાળું સાધન પણ બની શકે છે.
હા એ તો તમે ખૂબ સાચી વાત કે જેને રહ્યો એ પ્રશ્ન કે જો પૈસા ખરેખર માણસ ને બદલે છે તો આ વિષય પર તો બે મત હોય શકે બધાના કે હા અને ના તો હા તો આપણે એના માટે કહી શકીએ કે પૈસા મળ્યા પછી કેટલાક લોકોના વ્યવહાર તો બદલાયા જ તો હોય છે તેઓ લોકો સાથે સંબંધ અને વત તન બદલતો હોય છે ઘણી વાર જરા એમની પાસે પૈસા નથી હોતા અને એમને લોકોની મદદની અને જરૂરિયાતની જરૂર હોય છે. તો ત્યારે એ બધા સાથે ખુબ સારી રીતે પ્રેમથી રહેતા હોય છે પરંતુ પૈસા આવી જતા તેઓ પોતાના સ્વભાવ બદલી લેતા હોય છે એમની વિનમ્રતા ભૂલી જ તા હોય છે અને લોકો વચ્ચે સાથે એમના સંબંધ બો ખરાબ કરી લેતા હોય છે અને ના આપણે એટલા માટે કહીએ કે પૈસા પોતે કોઈને નથી બદલતા. આ પૈસાનો એમાં કોઈ મહત્વનો ભાગ પૈસા તો આપણને એક સારી જીવનૈ જ આપે છે પરંતુ જે વ્યક્તિના સંકાર કાર અને મૂલ્યો જે એ નક્કી છે કે તે પૈસાનો ઉપયોગ કેવી રીતે કરે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. અને પૈસાથી આપણે ઘર ખરીદી શકીએ પરંતુ નહી. આપણે બેડ ખરીદી શકીએ છીએ પરંતુ એની ઉપર શાંતિથી જે ઊંઘ મળે એ ઊંઘ નહીં. આપણે દવા ખરીદી શકીએ છીએ પરંતુ આપણું જે સ્વસ્થ સ્વાસ્થ્ય છે એ આપણેે નહી ખરીદી શકતા. આપણે ઘડિયાળ ખરીદી શકીએ છીએ પરંતુ જે સમય છે. એ ખરીદી નય શકતા. આપણે વૈભવ અ ખરીદી શકીએ છીએ પરંતુ જે સાચો પ્રેમ છે. એ આપણેે નહી ખરીદી શકતા. એટલે સ્પષ્ટ થાય કે પૈસા સુવિધા આપે છે પરંતુ સાચું સુખ સંબંધો સંતોષ અને પ્રેમમાંથી જ આપણને મળતું હોય છે.
હા એ તો તમે ખૂબ જ સાચી વાત કીધી છે ને આ બાબત પર તો આપણે વાસ્તવિક ઉદાહરણમાં લઈ શકીએ કે ઘણા ધનિક લોકો જે છે પોતાની સંપત્તિનો ઉપયોગ જે છે એ સમાજ સેવા માટે કર કરે છે. ઘણા એવા સંપત્તિ અને ધનિક લોકો છે જે હંમેશા લોકો ની મદદ કરવા માટે તત્પર રહેતા હોય છે અને આગળ રહેતા હોય છે અને ઘણા લોકો બીજી તરફ એવા પણ હોય છે કે પૈસા મળ્યા પછી પણ અહંકારી થઈ જાય છે. એટલે આ બતાવે છે કે પૈસા કરતા વ્યક્તિના સ્વભાવ વધુ મહત્વનો છે. એટલે બંને વચ્ચે સંતુલન રાખવું જરૂરી છે પૈસા કમાવો પણ જોઈએ પરંતુ સંબંધો અને મૂલ્યોની કિંમત પણ નહીં અને સફળતા સાથે નમ્રતા પણ જાળવવી જોઈએ. અ જોઈએ છે, અને પૈસા એ સાધન છે, પરંતુ તમે કીધું એમ જીવનનો હેતુ નથી એ સમજવું ખૂબ જરૂરી છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. અને ઘણા ઉદ્યોગપતિઓ અને દાનવીરો એ પોતાની સંપત્તિનો ઉપયોગ શાળાઓ હોસ્પિટલો અને સમાજ સેવા માટે કર્યો છે, અને બીજી તરફ કેટલાક લો કો પૈસાના લોભમાં ભ્રષ્ટાચાર અને અન્યાયના માર્ગો પણ માર્ગે પણ આમ ગયા છે, એટલે પૈસાનું પરિણામ છે. વ્યક્તિના વિચાર અને મૂલ્યો પર આધાર રાખતું હોય છે. અને આજના યુવાનો એ પણ પૈસા કમાવાનું લક્ષ્ય રાખવું જોઈએ. પરંતુ સાથે સાથે પ્રામાણિકતા, મહેનત અને માનવતા પણ જાળવવી જોઈએ સફળતા માત્ર આપડે બેંક બેલેન્સથી નહી પરંતુ સારા વ્યક્તિત્વ અને સારો કાર્ય દ્વારા પણ આપણે માપી શકીએ છે.
હા એ તમે ખૂબ જ સારી કી વાત કરી અને મારા મતે તો પૈસા એ માણસને સંપૂર્ણ રીતે બદલી નથી શક તા પરંતુ તેના સ્વભાવને વધુ સ્પષ્ટ બનાવી દે છે, એટલે જો વ્ય તિમાં સારા સંસ્કાર હોય તો તે પૈસાનો સારો ઉપયોગ કરશે. સ્વભાવમાં અહંકાર કે લોભ હોય તો તે પૈસાના ગુણો અ ગુણોને વધુ વ અ વધુ વધારી શકે છે. એટલે કે પૈસા જરૂરી છે, એનો અર્થ આપણે એ જ કાઢી શકીએ પરંતુ જીવનમાં એકમાત્ર માપદંડ નથી સાચી ઓળખ વ્યક્તિના તન મૂલ્યો અને સંબંધીઓથી થાય છે, એટલે કે પૈસાનો ઉપયોગ સમજદારી અને જવાબદારી પૂર્વક કરવો જોઈએ.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી અને પૈસા કમાવાનો માર્ગ પણ આપણા માટે એટલો જ મહત્વપૂર્ણ છે, કે જેટલો અ પૈસા કમાવા મહેનત અને ઈમાનદારીથી પય કમાયેલા પૈસા આપણને આત્મ સંતોષ આપતા હોય છે, જયારે આપણે જે ખો કમાયેલા પૈસા છે, એ આપણને ચિંતા અને અશાંતિ લાવતા હોય છે. અને આપડે પૈસાનો યોગ્ય ઉપયોગ પણ કરવો જોઈએ જ જરૂરિયાત મુજબ જ ખર્ચ કરવો જોઈએ વધારાના જે બિનજરૂરી ખર્ચો છે. એ આપડે ના કરવા જોઈએ આપડે નિયમિત રીતે બચત કરવી જોઈએ પૈસાની પછી આપણેે સમજદારી પૂર્વક રોકાણ કરવું જોઈએ. જરૂરિયાતમંદ લોકો છે, તેમની મદદ કરવી જોઈએ. અને દેખાડા કરતા મૂલ્યોને વ વધારે મહત્વ આપવું જોઈએ પૈસાનો ગુલામ નહી આપણે માલિક બનવું જોઈએ.
હા, એ તો તમે ખૂબ જ સાચી વાત કીધી અને પૈસા તો આપણા ખિસ્સા ભરી શકે છે, પરંતુ સારું ચારિત્ર તો દિલ જ જીતી શકે છે, એટલે પૈસા એક સાધન છે, તેનો ઉપયોગમાં અ વ્યક્તિના સ્વભાવ ઉપર આધાર રાખે છે. એટલે કે સંપત્તિથી સૌ અ સંપત તી સંપત્તિથી માણસ મોટો નથી બનતો પરંતુ તેના વિચારો અને તેના વર્તનથી બને છે.
હા એ તો તમે ઘણું સાચી વાત કીધી અને પૈસા પોતે સારા કે ખરાબ નથી એનો ઉપયોગ અને તેના પ્રત્યેનો આપડો અભિગમ એ જ નક્કી કરતા હોય છે કે તે આપણને કેવી રીતે અસર કરશે જો પૈસા સાથ અ વિનમ્રતા નૈતિકતા અને માનવતા જળવાઈ રે તો પૈસા આશીર્વાદ છે પરંતુ જો પૈસા સાથે અહંકાર સ્વાર્થ અને લાલચ વધારત અ વધારતા હોય તો તે આપડા જીવનમાં ઘણી મુશ્કેલીઓ લાવી શકે છે.
હા, એ તો તં ખૂબ જ સાચી વાત કીધી અને મ પૈસા જે છે એ માણે અ પૈસા એ માણસને માણસને મોટો નથી બનાવતો પરંતુ તેના વિચાર અને વર્તનથી માણસ એક મો ટો માણસ અને સફળ માણસ બનતો હોય છે. પછી તમે પૈસા કમાવવાની સાથે સાથે સારા માનવી બનવાનો પણ એટલો જ પ્રયત્ન કરો તો ખૂબ સારું ઉદય આપણું ભવિષ્ય
હા, એ તો તમે ઘણી સાચી વાત કીધી વાંધો નઈ સારું સારું છે
હમ